હાલો.. હા.
હુ કરો છો?
ચો પાણી ની બોટ તલ હોય ને
હા.
એનું કવર સીવવું છે. હમ પાણીની બોટ તલ હોય કે નહી પા પાણી પાણી ની બોટલ હોય ને
હા.
એને એનું ઓલું પકડવાનું કવર હોય ને. એ જીન્સ ના પેન્ટ માંથી કપડાનું
એવું આટલ તમે બધા માટે કે ઘર માટે એમ.
ઘર માટે હો.
ઓન્ચ. તમ રાબ
બધા માટે નહીં ઘર માટે.
હા હા.
બધા માટે ફ્રી નત થાઉ ને હુ.
હા એ વાત સાચી. તમારા ઘરના કામ ક્યારે થઈ રહ્યા.
હમ એટલે મારા માટે મારું કરી લઉં. પા પાણી નું કવર છે. પાણીની બોટલનુ કવર થેલી છે. પડદો આ તે બધું બધું. કલ.
હા, હા.
હમ્મ તારે કેમ મળ અભ્યાસ નું.
અભ્યાસ નું તો મારે પૂરું થઈ ગયું ને હવે.
અત્યારે
શું.
અત્યારે શું કરવાનું હવે.
અત્યારે કઈ નઈ અત્યારે હવે જોબ માટે હું જોઉં છું. હા.
એવું છે. હમ્મ ઘરના કામને રસોયા તે એ બધું શીખવાનું હોય ને.
હમ્મ. એ તો થઈ ગયું બદુ.
આવડે હે બધું આવડી ગયું
હ ખાલી એવું સ્પેશિયલ એવું હોય ને જેમ કે પનીર નું શાકને આવું તેવું ને તો એમાં પછી એઈ નથી આવડતું એટલું બધું આવડી જાય એવું નહી પણ જોવું પડે એક વારમ
હમ, હમ એ ટ્રાય કર્યા કરે એટલે આવડી જાય
હમ એમજ હા એ બ પરફોમત નથી આપ્યું અ બધું આવે છે
હમ અત્યારે તો મોબાઈલમાં બધું આવે છે
એ જ ના ભાઈ જોતું હોય તો તરત કરી લેવાનું યુટ્યુબ
હમ હમણાં દહી વડા કર રહ્યા હતા અમે
હા
દહીવાડા તો કરતી જ હોય હું
હા
દહીવાડા તો અ સાતમ હોય ને શીતળા સાતમને એવું હોય ઠંડુ ખાવાનું હોય ને ત્યારે દહી વડા કરું પછી વડા ફ્રીજમાં રાખી દેવાના દહી તો ટઅલે. એ ફ્રીજમાં હોય પછી વડા છે એ કરીને ફ્રીજમાં રાખી દેવાના બીજે સાતમને દિવસે કઈ રસોઈ ન થાય ને પછી વડા ફ્રીજમાં રાખેલા હોય એટલે ઠંડા હાલે
હા
ચટણી લીલી ચટણી પછી અ આંમલીની ચટણી. પછી અ બધો મસાલો તીખાની ભૂકી છે પછી જીરું શેકેલું ચટણી ધાણા ભાજી બધુંય નાખીને મજા આવે ખાવાની.
અચ્છા હું એ ટ્રાય કરીશ.
હા દાળ પલાળવાની મગ ની દાળ અડદની દાળ. બે પલાળવાની પલાળી. પછી પીસી. પલાળી ને. પીસી નાંખવાની. આખો દી સવારે પલા. હોયને. પછી સાંજે. આપડે વડા કરવા હોય ને ત્યારે પીસી નાંખવાની. મિક્સર માં પીસીને પછી. એમાં પીસી ને કાઢીને મીઠું નાખીને ખુબ જ. જ ફેટવાની ફેટવાની મીન્સ કે. ખૂબ જ હલાવવાની. એકદમ હવા ભરાય. જયના.
હા હા.
સુધી હલાવવાની દાળ નું મિશ્રણ હોય ને બેટર એન પછી. એકદમ હલાવી અને હવા ભરાઈ જાય ત્યાં સુધી હલાયું હોય ને પછી એમાં અ પાણી માસે જ છે ને આપડે કેમ ભજીયા. ડીએ એવી રીતે સેજ પાણીમાં નાખવાના એટલે અ ઈ. ઉપર તળે
હા.
એ. પાણીમાં છે ને ઉપર તરે હવા ભરાઈ ગઈ હોય ને એટલે. પછી એના. પછી આપડે ભજીયાની જેમ તેલમાં વડા.
એટલે પેલા પાણી ન. કરવાના પછી.
પાણીમાં નહી પે પાણીમાં તે. ટ્રાય કરવાની કે એવું કરતા રેત છે કે નહી તરતા હોય ને તો સરસ વળું થાય જો પાણીમાં નીચે બેસ જાય તો એ બરોબર જી એમાં છે ને આપડે ફેટવાનું બાક કિરેતી હોય
હા.
એટલે પાણીમાં ટ્રાય કર લઈ ને એટલે એમાં હવા ભરાઈ ગઈ હોય જો ઉપર તરવા માંડે ને એટલે
હા.
પછી તેલમાં તળી નાખવાના
હા.
તેલમાં તળીને પછી સેજ તળાઈ જાય ને પછી સીધા છે ને પાણી ભરેલા બાઉલમાં નાખી દેવાના. તળીને પછી એમાં રહેવા દેવાના એક બે બે મિનિટ જેટલું રહેવા દ દેવાનું એમાં
હા.
પાણીમાં રેવા દઈન પછી અ વડા છે એને દબાવી દેવાના છે જ પાણી હોય અંદરય અંદર બધું પાણી સોસાઈ ગયું હોય ને એટલે વડું પોચું થઇ જાય .
હા.
એટલે પછી હથેળીમાં બે હાથમાં વચ્ચે રાખીને પછી દબાવી દેવાનું. વડાને એટલે પાણી વધારાનું ની પકડી જાય એટલે એકદમ બો ની દબવાના ર બધું પાણી નીકળી જાય તો પછી વળું કઠણ થઈ જાય. એજ રેવાત નુ પાણી એવી રીતે પછી વડા ઉપર પ્લેટમાં જે આપણેે જે પ્લેટમાં સર્વ કરવું એમાં વડા રાખીને એને ઉપર ગડું ગળિયું દહીં કરવાનું પેલા દહીં છે એ ગયડું કરી નાખ છેટી નાખવાનું અને ગયડું નાખવાનું ગણું દહીં છે પછી દોડા ઉપર દહીં નાખીને ઉપર અ અ જી શેકેલ જીરાનો ભૂકો કર્યો હોય એ નાખવાનો લીલી ચટણી ના અ લીલી ચટણી છે એ નાખવાની આંબલી ની ચટણી નાખવાની પછી લાલ ચટણી છે કોરી હોય ને આપડે એ લાલ ચટણી ધણાભાજી એ બધુંય નાખવાનું તીખાન ભૂકી-
હા.
મજા આવે. ખાવાની.
બરાબ તો કરે છે.
હા સરસ લાગે અત્યારે ઉનાળાનું તો ઠંડ દહીંને. કોઈને મજા આવે.
મારે મને તીખું ભાવે પણ પછી પેટમાં ગરમ પડી જાય.
ના દહીં હોય ને એટલે વાંધો ન આવે એ ગયડું દહીં હોય. એટલે વાંધો ન આવે અત્યારે ઉનાળાનું તો દહીં ઠંડુ હારું.
હા.
હમ્મ એ રીતે કરવાનું.
હ. હ બોલો બોલો બીજું.
બીજું શું બોલુ.
કંઈ પણ.
ને
તોઈ પણ ક્યારે આવો છો? તો આ બાજુ.
ઈ બાજુ ને ઈ બાજુ ફ્રી થાય પછી આવીયે.
બરોબર.
એ સીવવા બેઠી છું. જો મશીને.
હા કેટલી વાર લાગે છે
સીવતા ને સીવતા આપડે જેટલી સ્પીડ થાય એટલી માપ કરવું પડે કટિંગ કરવું પડે પછી કટિંગ કરીને સિલાઈ મારવાની
હમ્મ
એમ
બરોબર એટલે તમને એક સાથે કેટલી બનાવેલી .
બેહો તો બા બનાવી તો એમ તો આખો અડધી ત્રણ ચાર કલાક બેહી તો તો કેટલી બની જાય ઘણી બની જાય
હા
પણ એટલું બધું કઈ બેહી નહી થોડુંક બેસાય તો એ ગણાય એ ઘર ની સીવવી હોય એટલે એટલું બધું ના બેસે ને
હા, એ છે, પણ એ કારે બે, ત્રણ સીવી લીધી હોય ને એ
હા એમમાં આડાવડી હાલે એકાદી બે વધારે સીવી લીધી હોય ને તો આડાઅવડી છે હાલે એક થેલી તો ગુથવી છે થોડુંક ઊન છે, ને એની એક થેલી ગુથવી છે, મારે.
કઈછ.
આ પાણીની બોટલ ની થેલી. અત્યારે તો ઓેલું કોરચેટ નું બહ નીકળું છે ને ઊનું. ન થેલી ગુથ. એક થેલી મારા માટે થેલી ગોઠવી છે. અ અને એના માટે આસીવી નાખવીશ. એવું.
એટલે તમે ગૂથતાય આવડે છે?
હા હ મને ગુઠતા આવડે ને.
બરોબર સારું કેવાય તમે
મને ગૂથતા આવડે શીવતા આવડે પણ બહુ છે ને ઊંડાણ પૂર્વક એમાં ઉતરી ને ટાઈમ ના હોય ને. એટલે ઊંડું ઉતરી ને એના કરતા ઉતરીએ તો તો બધું આવડી જાય.
હા ગુતવાનું શીખવાનું તો મેં ચાલુ કર્યું હતું. પણ મના છે ને નું આવડે છે પણ કેવી રીતે આપણે સિંગલ દોરો ન ગુથતા હોય એ એક આવડે છે. વધારે પછી ન ખઆવડત અંદરમંદરમ.
ડિઝાઇન નાખતા ન આવડે એમને.
હા આવડે એમી બે ત્રણ રીતે આવડે હ ગુથતા પણ
પાસા કરતા આવડે ને પાસા કરતા. અટલે ગુત વામાં તો પાસા જ મેન હોય. જો એક પાસો કરતા આવડે એટલે બધું એમાં એમાંને એમાં જ હોય બધું.
હા એટલે આપડે કેમ એક દોરો ગુધતા હોય ને તો એઈ આવડી જાય પછી આપડે કેમ ઓલું ગોળ ગોળ બનાવવાનું કઈ આવડે હજી.
કોઈ તો ન આવડે એમને.
હા બોધ એવી રીતે જ.
હા હા! એઈ તો સહેલું છે હાવ. એમાં ગઠવાડી દેવાની હોય. બે દોરાની છે ને ગાંઠવાળી દેવાની. અને ગાંઠવાળીને પછી સતત ગો એમાં આપણે જેવી રીતે ગુતા હોય ને, એમ જ ચાલુ જ રાખો.
બરાબર.
હમ!
ફ્રાય કર સ્વાદ બને.
હા, આવડી જાય. નો વાંધો આવે. એક પાસો કરતા આવડ ને. આટલા આવડી જાય.
શું કેવ?
એક પાસો હોય. એમાં પાસો હોય ને. એક પાસો કરતા આવડે ને. આવડી જાય એમ.
હા!